હ
હા કેમ છો
બસ મજા મજા કેમ છો
હા હૂ પણ મજામાં આજે મને તમારી સાથે સેવિંગ મની વર્સેસ સ્પેન્ડિંગ મની આ વિષય પર વિસ્તાર વાત કરવાની છે
હા
હા સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે
હા સેવિંગ મની માં આપડે કઈ રીતે તમારો શું વિચાર છે કઈ રીતે આપણે પૈસા બચાવી શકીએ
હા તો શું છે જેટલો ઈ લ જરૂરી બી ખર્ચ કરવું અને બચત કરવું પણ જરૂરી છે
સાચું છે કે એના ટાઈમમાં બચત કર્યા વગર ચાલે એવું જ નથી જરાબે
હા હા, તો શું છે તમે ઘણા લોકો પૈસા કમાવે છે પણ બચત નથી કરતા. શું છે બાજુ કઈ લોકો ખુબ પસે કરે છે પણ જીવનનો આનંદ લેવા ખર્ચો કરવાવામાં ડરે છે.
એમાં વધારે પડતું મોટો ભાગનુ પગાર નો હિસ્સો ને બધુંમાં જતું રહેતું હોય છે આપડું.
હા, એ તો હા, પણ એમનાથી જો તમે ત્રીસ ટકા જો બાજુમાં રાખીએ ને તો તમે એમરજન્સી હોય, અમારે સ્કૂલની ફી હોય છોકરાઓની તમારું ઘર લેવું હોય તો તમે ત્યારે કામ આવ આ પૈસા બચત એટલે આપની કમાઈમાં જે થોડો થોડો ભાગ ભવિષ્ય માટે બાજુ પણ રાખવું જોઈએ. બધા પૈસા એક સાથે ખર્ચે ન કરવું જોઈએ. બ જરૂરી સમય માટે સાભાળી રાખવું જોઈએ ને
સાચું છે આજ આજકાલના ટાઈમમાં તો એ બહુ ખાસ જરૂરી છે પણ લોકો એ વસ્તુ સમજતા જ નથી.
હા, એટલે જો આ જે પૈસા બચાવશું એજ આપને ભવિષ્યમાં કામ લાગશે. આજકાલ લોકો તો સમજતા નથી બહાર જમવામાં પૈસા ખર્ચ કરે છે, ફાસ્ટ ફૂડ ખાવામાં પૈસા ખર્ચો કરે છે, શોપિંગમાં પૈસા ખર્ચો કરે છે. જરૂરી ના હોય એમને પણ પૈસા ખર્ચ કરે છે. એવું ના
આજ કાલ દેખા દેખી ના લીધે આ બધી વસ્તુ વધારે વધી ગઈ છે, પેલા ના ટાઈમમાં બચત નું ને એ બધું સારું હતું. થોડું દેખા દેખી નહોતી તો એ બધું પો હતું
હા એમની દેખા દેખી ના કરું જોઈએ આપણે તો સા સારૂ લાગે સારું લાગે તો જ લેવું જોઈએ બીજાની નકલ ના કરવું જોઈએ.
અત્યારે લોકોને મોઘે મોઘે હોટાલામાં જમવું ને એ બધું પેલી પ્રાથમિક તા એ થઈ ગઈ છે.
હા, જો આપની પાસે બચત હોય તો સંકટમાં સમય ગભરાટ ઓછી થાય. એકદમ બચતને સુરક્ષિત મહેસૂસ કરાવે છે ને,
સાચી વાત છે,
આવું શું કે તમારા પાસે જો તમે કોઈ ઈમરજન્સી આવી તમે તમારી પાસે પૈસા નથી. તો પેલે તો લોકો તો આવી દેતા હતા આવે તો ના આપતા લોકો એટલે વિચાર કરીએ છીએ કે એમને મેં પૈસા દઈશ તો એ મને વાપસ કરશે કે ના કરશે
આજકાલના ટાઈમમાં ઉધાર લેવું એ પણ બઉ અઘરું કામ થઈ ગયું છે, લોકોને કોઈ ઉપર વિશ્વાસ જ નથી કેમ કે બધા પાસે અત્યારે હાથ તંગ જ હોય છે, બધાને થોડી તકલીફ હોતી જ હોય છે.
હ તો તેમને શું કરે છે તેમને પાસે ક કોસ હોય થોડાસા પૈસા સાઈડમાં તે તો આજ વિચાર કરશે ને કે તમે તેમને ટાઈમ તને એમરજન્સીમાં આપણે ત્યારે અત્યારે પૈસા આપશે કે ના એટલે જ આ તો આપને જ સેવિંગ કરવું જોઈએ.
અચ્છા અમુક રકમ જો પેલેથી જ બચાવલી હોય નક્કી કરેલું હોય કે આ પગાર માંથી અમુક ટકા રકમ અમુક રકમ આપડે બચાવીને રાખીએ કે ફી માટે છે. કોઈ હોસ્પિટલ ના ખર્ચ માટે છે તો એ વખતે આપડે વાંધો ના આવે બહુ સારું રહે હોય જો પેલેથી આપડે કરી રાખતા હોય એ રીતે તો
સ્પેન્ડિંગ મની એટલે ખર્ચું કરવું જરૂરી છે. પણ રોજિંદા જીવન માટે પૈસા વાપરો જેમ કે ખાવાનું કપડા શિક્ષણ દવા ખર્ચો યાત્રા બિજલી છોકરાની ફી આ બધા માટે ખર્ચ તો જરૂરી છે.
વધારે પડતુ તો છોકરાઓના શિક્ષણ પાછળ જે આપડે ખર્ચ કરીએ વધારે સારું છે એ આપણું એક જાતનું રોકાણ છે કે એ આપણને આપણને અને આપના છોકરાઓને કામ આવશે એ વસ્તુ બાકી ગમે દેખાડો કરવામાં કે સારી હોટલોમાં ખાવા પીવામાં તો એક જાતનું શરીર બી બગાડવાના છીએ આપણે કોઈ કામની વસ્તુ જ નથી એમાં વધારે પડતું પૈસા આપડા હા ઉલટાને ડબલ ખર્ચો આપણેે ઉભો કરતા હોઈએ છીએ.
હા તો સાચું કીધું તમે પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમય યોગ્ય વસ્તુ પર ખર્ચો કરવો પણ જરૂરી છે જોકે તમે છોકરાઓ કીધો જો તમારે જો તમારું કઈ કામ હશે એ પણ જરૂરી છે ને
જરૂરી છે પછી ખાલી બચત કર્યા કરીએ અને અત્યારે આપડે ભણતર માં કે બીજી કોઈ નાની મોટી જરૂરિયાત ની વસ્તુ ન પૂરી કરી શકે પછી અમુક ઉંમર પછી ગમે તેટલા પૈસા બચાવિયા હોય તો એ પણ કંઈ કામનું નથી
હા પણ કામ નથી એ તે પણ એક ઉંમર જ રહી છે જો તમારી ઉમર થઈ જ તમારે જેમાં
પછી હા ગમે તે એટલા પૈસા આપડી પાસે હોય
હા અત્યારે તમે જો તને વાટે કેરે આ લેવું છે તો નઈ ઈચ્છા થાય. પણ એક ઉમરમાં થાય છે ને આ તો
અમુક ઉમરે જે વસ્તુ સાચું સારી લાગે અત્યારે આપણે અમુક વસ્તુ કરીએ અમુક તોમે સારી લાગે અમુક ઉમર પછી એ વસ્તુ કરીએ તો એ શોભે પણ નહી.
હા ના શોભે એટલે ખર્ચ કરવાનો મતલબ ફીજો ખરચો ના કરવું જોઈએ. પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે તો પૈસા વાપરવું જોઈએ ને
થોડી બચત બી જરૂરી છે અને થોડું મોખશોખ પૂરા કરવા થોડા હ નાના મોટા તમે મોખ શોખ કરયો પૂરવા એ બધું કરવું બી જરૂરી છે થોડા ઘણું પછી એક ઉંમર જતી રહેશે પછી કશું નહી થવાનું
ની પછી થાય જો બિલકુલ આપની માતા પોતાના સ્વાસ્થ શિક્ષણ ઘરની જરૂરત વ્યવસાય સામગ્રી હા એમને પરિવાર માટે પૈસા ખર્ચો કરીએ તો યોગ્ય ખર્ચો કેલાય આ તો તમારુ સુખી જલફળ છે ને કેવાય એમનાથી તો.
અને અમુક રકમ તો આપણે ભવિષ્ય માટે પણ બચાવીને રાખવી જરૂરી છે કે આપડું ભવિષ્ય આપડે જોયું નથી આપણે આગળ જતા શું થશે શું કરી શકશું એના માટે બચત બી થોડી જરૂરી છે વાપરવું બી જરૂર છે અને બચત
કોનો ભરોસો નથી એટલે તો તમે જો તમારી જો કઈ લવું હોય. હા તો કોને ખબર નથી ના. એટલે તો તમે તે ખર્ચ કરી શકીએ જો તમારે ફીજુલ ખર્ચે આ તો ના કરવો જોઈએ. એ શું છે તમારા છોકરાને તો તમે કામ પડશે તે પૈસા પણ સેના પણ ઘણા ફાયદા છે. હા જીવનની જરૂરતો પૂરી થાય છે સગવડો ને આરામ મળે છે. પરિવાર સાથે નાના મોટા આનંદ પ્રસંગો ઉજવી શકાય છે. પૈસા યોગ્ય રીતે ખર્ચ કરી શકાય છે આ પણ એમના બહુ ફાયદા છે.
પણ સમજી વિચારી ને બચત કે સમજી વિચારીને ખર્ચ કરીએ તો એ કામનું છે બંને વસ્તુમાં સમજી વિચારીને કરવું ખાસ જરૂરી છે. સમજ્યા વિચાર્યા વગર કઈ બી કરીએ તો એ નુકસાનકારક જ રેવાનું છે. વધારે પડતી બચત પણ સા હ વધારે પડતી બચત બી. સારી નથી કે વધારે પડતા વાપરી નાખવા બી સારું નથી.
હા તમે સાચું કીધું પૈસા ફકત બચાવી રાખવાની પોતાની જરૂરત દબાવી દેવી એ પણ યોગ્ય નથી ને બંનેના સંતુલન તો જરૂરી છે.
આજકાલ વધારે પડતા પૈસા હોય તો બી ગઢપણ ના ટાઈમમાં છોકરાઓ પૈસા માટે થઈને ખૂન કરી નાખે છે ને બધું એ રીતનું કરતા હોય છે એ બી એક ગેરફાયદો જ છે વધારે પળતા પૈસા આપણે પોતાની ઉંમર જે. વે ના હોય અને બચત કરવી હોયને એના લીધે બી આપને ગેરફાયદો થતો જ હોય છે જો વધારે પડ તા આપણે બચત કરીને રાખ્યા હોયને એવું.
હા એટલે જ બચત પણ જરૂરી અને ખર્ચ પણ જરૂરી તો બંને ના સંતુલન કેવી રીતે રાખવું આ તો આપના હાથમાં જ હે.
સરખ બી વ્યવસ્થિત વિચારીને
હા મારા મતે તો કમાય ના પૈસામાં ત્રણ ભાગ વિચારવુ જોઈએ. જરૂરી ખર્ચામાં સાઈડમાં કરવું જોઈએ બચત સાઈડમાં કરવું જોઈએ. પણ આપણુ તો ઈચ્છા હોય અથવા આનંદ માટે ખર્ચો આ માટે પૈસા થોડા ખર્ચ કરવું જોઈએ ત્રણ ભાગમાં હિસ્સા કરીએ એમનાથી તો થોડો સો ફાયદો થાય છે.
સંતુલન જળવાય રહેે બધી વસ્તુ માં એનાથી.
હા આ તો તમે સાારી ક્યારેક શું થાય છે સેલ લાગે છે એટલા જ માટે લોકો વસ્તુ ખરીદી લે છે. પછી એનો ઉપયોગ પણ નથી થતો.
બિનજરૂરી વસ્તુ જેમાં તો આવી જતી હોય છે. સેલ ના નામે આપડે પાંચ રૂપિયાને બદલે પચાસ રૂપિયા ખર્ચ કરી દે. તા હોઈએ છીએ આપણે લોભ લાલચને લીધે.
ડિસ્કાઉન્ટ હોય એટલે ચીજ જરૂરી બની જાય છે. બાકી શું છે બાકી કામમાં નથી આવતું વધારે બચત કરવી એ હંમેશા સારું છે.
સાચી વસ્તુ છે પણ ફરવું અમુક જગ્યાએ છોકરાઓની જે જરૂરિયાતો હોય એમને અમુક વસ્તુ ફરવું હોય એને લગતું છોકરાઓને લગતું તો જેવી બચત તો આપણેે ખાસ કરવી જ જોઈએ. છોકરા પાછળ આપડે જે ખર્ચ કરીએ એ એક જાતનું આપણું રોકાણ છે. એમાંથી હ એમાંથી આપણને રિટર્ન મળવાનું છે બાળક પાછળ જે પણ ખર્ચ કરીએ છે એ
તો બાળકોને પણ બચત કરવાની આદત શીખવવું જોઈએ એમને પણ પોકેટ મની માંથી થોડો ભાગ બચાવ શીખવો જોઈએ પિગી બેંક આપવું જોઈએ એમને તો એમને સમજાવવું જોઈએ કે આ બધા પૈસા તુરંત ખર્ચો ના કરવું જોઈએ થોડા એ પૈસા એમનામાં નાખવુ જોઈએ આથી બાળકો ને પણ પૈસાની કિંમત સમજે છે ને
હા અને બિનજરૂરી ખર્ચ ટાળતા પણ એ પેલાથી શીખે અને જરૂરી વસ્તુ એને તરત જ ન આપીએ તો એને ખબર પડે કે પૈસાની કિંમત સમજાય પૈસા કઈ રીતે આવે છે પણ નાનો હોય ત્યારથી જ એને સમજાવે તો એ વસ્તુ પણ એ સમજી શકે
સાચી કીધું એ લોકોને શું થાય છે બજેટ જરૂરત અને ઈચ્છા વચ્ચે નો ફરક પણ સમજી છે
નાના હોય ત્યારથી સમજે તો એને આગળ જતા વાંધો ના આવે આ વસ્તુમાં
ચાલો પછી તમને પણ ખર્ચા કમી કરો સેવિંગ કરો પણ શરૂઆત કરી